હેલો.
કેમ છો?
મજામાં, તમે કેમ છું?
હું પણ મજામાં છું, ફરી એકવાર ફોન કર્યો ગયા વખત આપણે કારકિર્દી વિશેની વાત અધૂરી જ રહી ગઈ હતી.
હા મને પણ યાદ છે અને દુઃખ થયું કે આગળ આપડી વાત ખીટ અધૂરી રહી ગઈ હતી.
ઘણા વિદ્યાર્થીઓ એ પ્રશ્ન હોય છે કે સરકારી નોકરી કરવી કે ખાનગી નોકરી? તમારા મતે શું સારું?
જે પહેલી મળે તે કરી લેવી ને પછી મહેનત કરીને જે જોઈતી હોય એટલે વી
બંનેની પોતાની અલગ-અલગ ખાસિયતો છે. કોઈ પણ નોકરી સારી કે ખરાબ નથી. તે વ્યક્તિની પસંદગી ના લક્ષ્ય પર આધાર રાખે છે.
એજ તો હું કેવા માંગુ છું.
પહેલા સરકારી નોકરી વિશે કહો.
સરકારી નોકરી જોતી હોય, તો મહેનત કરવી પડે. પરીક્ષા માટેની તૈયારી કરવી પડે. અને પછી પરી ક્ષાઓ આપવી પડે. સરકારી, હા સરકારી નોકરી હોય તો સારું. આગળ જતા પેન્શન મળે. અને ના હોય તો પછી ખાનગી નોકરી કરવાથી બી કંઈ ખોટ નથી.
સરકારી નોકરી માં નોકરીની સુરક્ષા નિશ્ચિત પગાર, વિવિધ ભથ્થા અને સમાજમાં સન્માન મળે છે. ઘણા લોકો આ કારણોસર સરકારી નોકરી પસંદ કરે છે.
હા મને ખ્યાલ છે. એટલે તમે તો એમને કીધું કે સરકારી નોકરીમાં પછાડી જતા ફાયદો થાય જ છે.
હમ્મ. પણ સરકારી નોકરી મેળવવી સરળ પણ નથી.
હા. એ તો પહેલે જ કીધું કે મહેનત કરવી પડે. બધી જાત-જાતની પરીક્ષાઓ આપવી પડે.
યુ પી એસ સી છે, જી પ પી એસ સી, એસ એસ સી, બેન્કિંગ, રેલવે, પોલીસ અને અન્ય પરીક્ષાઓ માટે સતત મહેનત અને ધીરજ રાખવી પડે છે. અને મહેનત સાથે કરતી રહેવું પડે છ એ. મહેનત કરો તો ફળ અવશ્ય મળે.
જો બેન ત્રણ વખત પરીક્ષાઓ સફળતા નો મળી તો
સફળતા ન મળે તો કારકિર્દી જોઈ પોતાનો કોઈ બીજું કાર્ય લઈ લેવું. એકાદ વર્ષ ગેપ લઈ. પછી પાછું ફરી પ્રયત્ન કરવા જોઈએ.
હમ્મ. એટલે તમારો કહેવાનો મિનીંગ છે કે નિરાશ થવું નહીં. પોતાની તૈયારી નું વિશ્લેષણ કરવું, ભૂલો સુધારવી, અને ફરી પ્રયાસ કરવો. સાથે-સાથે બીજા વિકલ્પો પણ ખુલ્લા રાખ
હા. મને એ એજ કહેવા માંગુ છું. તમે કેટલું સરસ સમજો છો. એવું જ કોઈ છોકરાઓને સમજાવો તમારા.
હવે ખાનગી નોકરી વિશે વાત કરીએ.
ખાનગી નોકરીમાં ટાર્ગેટ કમ્પ્લીટ કરતા હોય તો નાણાં મળવા આવશ્યક છે, પણ ટાર્ગેટનો લોડ વધારે હશે.
ખાનગી કંપની માં નવી ટેકનોલોજીઓ શીખવા મળે છે. ઝડપથી પ્રમોશન મળી શક કે છે. અને અનુભવ પણ વધારે મળે.
હા અનુભવ જ લેવો હોય તો ખાનગી કંપ પનીમાં કાર્ય કરવું બહુ જ સરસ અને સારું છે.
તેમાં પડકારો પણ હોય છે ને.
હા હોય છે. ઈ તો મે તમને કહ્યું, ટાર્ગેટ આપે તો એટલા કમ્પ્લીટ કરવા અવશ્ય છે. ટાર્ગેટ કમ્પ્લીટ હશે તો પ્રમોશન થવાની શક્યતાઓમાં વધારો થાય છે.
હા. કામનું દબાણ વધુ હોઈ શકે છે. નવી વસ્તુઓ સતત શીખવી પડે છે. અને સ્પર્ધા પણ વધારે હોય છે.
હા. જેટલું પોતાની જાતને અપડેટ રાખશો તેટલું આ ખાનગી કંપ પનીમાં કે ખાનગી ક્ષેત્રમાં આગળ વધવાના તક વધારે પ્રાપ્ત થાય છે.
આજકાલ ઘણા યુવાનો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી રહ્યા છે.
હા સ્ટાર્ટ અપ તો સોના પશુ હાગા જેવું છે. સ્ટાર્ટઅપ કરવાવાળા જો સ્ટાર્ટઅપ પર ધ્યાન વધારે આપે અને સરખી રીતે પોતાના સ્ટાર્ટઅપ માં મેનેજ કરી શકે તો સ્ટાર્ટઅપ સફળ થઈ શકે છે.
હા જો સારો વિચાર હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો બિઝનેસ પણ ઉત્તમ કારકિર્દી બની શકે છે.
બિઝનેસ ઉત્તમ કારકિર્દી બની શકે છે તથા બીજાઓનો માટે રોજગારીની તકો ઊભી કરી શકે છે.
શું બિઝનેસ શરૂ કરવા માટે લાખો રૂપિયા જરૂરી છે?
ના લાખોની જરૂર નથી માત્ર પોતાના મસ્તિષ્ક અને થોડા નાણાંની જરૂર છે. બીજી સહાય ગવર્મેન્ટ દ્વારા કરી દેવામાં આવે છે.
ઘણા લોકો નાની મૂડીથી શરૂઆત કરે છે. સૌથી જરૂરી છે યોગ્ય આયોજન. ગ્રાહકોના વિશ્વાસ અને સતત મહેનત.
હા ગ્રાહકોના વિશ્વાસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સસ્ તામાં સસ્તી અને સારી એવી ગુણવત્ત તમારી વસ્તુ પૂરી કે સે વસ્તુ કે સેવા પૂરી પાડવી અનિવાર્ય છે.
આજના સમયમાં કઈ સ્કીલ સૌથી વધારે જરૂરી
આજના સમયમાં જેટલી સ્કીલો સારા આવડતી હશે. તેટલું સારું કહેવાય.
જેવી કે કોમ્યુનિકેશન સ્કિલ્સ. કમ્પ્યુટર સ્કીલ, ઇંગ્લિશ, ટાઈમ મેનેજમેન્ટ, ટીમ વર્ક. લીડરશીપ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને નવી ટેકનોલોજી શીખવાની જરૂર છે હા ને?
સાચી વાત છે. આ બધી ટેકનોલોજીઓ શીખી પોતાની સ્કીલ વધારવા અનિવાર્ય બની છે.
સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ?
સમયનું આયોજન ફોન ઓછો જોઈ ફોન ઓછો જોઈ પોતાનું ધ્યાન ભડતરમાં લગાવી. અને પોતાનું મસ્ટિકસ વિકસાવી અને પોતાની વૃદ્ધિમાં વૃદ્ધિ કર્યાથી સારું એવું સફળતા મળી શકે છે.
હા મારે મતે રોજનું ટાઈમ ટેબલ બનાવવું. સૌથી મહત્વનું કામ પહેલા કર્યું. સોશિયલ મીડિયા પર ઓછો સમય પસાર કરવો. અને નિયમિત અભ્યાસ કરવો તેમ છે.
સાચી વાત છે. મેં બી એ જ કહ્યું પણ તમે તમારી વાક્ય રચના એટલી સરસ બનાવી તમારામાં આ સ્કીલ સારી એવી છે.
હા ધન્યવાદ.
હા તો આવું જ. બીજાઓને બી શીખવાડજો કે આવી સ્કીલ આવી રીતે વાત કરાય.
ઘણા વિદ્યાર્થીઓ મોબાઇલમાં ઘણો સમય બગાડે છે.
તમારા જેવા
હા મનોરંજન, હાસ્યપાત્ર.
હા હાસ્યપાત્ર આવું હાસ્યપાત્ર
સવાલ નો જવાબ આપો. રિઝ્યુમ એટલે શું?
રિઝ્યુમ એટલે પોતાની જાટને કાગળમાં ઉતારવું.
ઓ તો તમે કઈ રીતે ઉતારશો તમારી જાત?
મેં મારી જાતને પોતાનું નામ સરનામું કઈ શૈક્ષણિક લાયકાતો છે. કઈ સ્કીલ છે પોતાનામાં. શું કરી શકું છું? એ બધું એમાં કાગળમાં લખીને વ્યવસ્થિત ફોર્મેટમાં આપે તેને રિઝ્યુમ કહી શકાય.
ઓહો એટલે તમારા માટે રિસ્યુમ એટલે તમારી શૈક્ષણિક માહિતી. કેસ, અનુભવ અને સિદ્ધિઓનો ટૂંકો પરિચય. સારી નોકરી માટે સારું રિઝયુન ખુબ મહત્વનું છે.
રિઝ્યુમ સાથે વર્ક એક્સ-એક્સપિરિયન્સ પણ અનુભવ પણ જરૂર છે.
બટ ફ્રેશર હોય તેની પાસે એક્સપિરિયન્સ ક્યાંથી હોવાનો? લોકોને જોબ જોઈએ છે, અને ફ્રેસર લોકોને એક્સપિરિયન્સ તો એક્સપિરિયન્સ તૈયારી મળશે ને જય્યારે તમે જોબ આપશો?
એ એના જ માટે વીએનએસચ્યુએ એક સારી એવી અહ પોતાની પેલું લીધું છે કે ઇન્ટર્નશીપ કર્યા વગર ડિગ્રી આપ વી નહીં એટલે ઇન્ટર્નશીપના કારણે વિદ્યાર્થીઓને એક્સ પિરિયન્સ મળી રહેવા પાત્ર છે.
ઇન્ટરવ્યુમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? તેના માટે
ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટે ગભરાવ્યા વગર અથવા ગભરાયા વગર પોતાને જેટલું આવડે અને જેટલું સત્ય હોય એટલું મહેનત કરી ને સારા એવા જવાબો આપવા અને પોતાની આ અનુભવ અને આવડતમાં વધારો કરવાથી ઇન્ટરવ્યૂ આરામથી અથવા સરળતાથી પાસ કરી શકાય છે.
મારા માટે સમયસર પહોંચવું, સ્વચ્છ કપડાં પહેરવા, આત્મવિશ્વાસ સાથે વાત કરવી, આંખમાં આંખ મિલાવીને જવાબ આપો અને ખોટું ના બોલવું. તે ઇન્ટરવ્યુ પાસ કરવા માટે સરળ સ્કીલ્સ છે.
સાચી વાત છે. એના માટે જ અનુભવ આવડત અને ડ્રેસિંગ સેન્સ હોવું અનિવાર્ય છે.
જો કોઈ પ્રશ્ન નો જવાબ ના આવડે તો
તેનું ઘભરાવ્યા વગર સામેના પક્ષને જવાબ આપવો કે મને આ વિશે ખ્યાલ નથી હું આના વિશે જાણવાની માહિ માહિતી જાણવાની પ્રયત્ન કરીશ.
હાયર સ્ટડીઝ વિશે શું કહો છો તમે?
હાયર સ્ટડીઝ કરવી એ અનિવાર્ય નથી પરંતુ હાયર સ્ટડીઝ વ્યવસ્થિત રીતે કરી હોય તો નો કરી મળવા પાત્ર હોય છે.
મારા માટે જો તમને કોઈ વિષય માં ઊંડો ગ્યાન મેડા બહુ હોય તો માસ્ટર્સ એમ બી એ અથવા અન્ય જે અભ્યાસ કરી શકો પરંતુ માત્ર ડિગ્રી માટે નહીં શીખવા માટે.
સાચી વાત છે.
વિદેશમાં અભ્યાસ કરવો યોગ્ય છે?
વિદેશમાં અભ્યાસ કરવો યોગ્ય છે પરંતુ તેના માટે પાસપોર્ટ, વીઝા અને તના અન્ય ખર્ચાઓ પોષાય અને સ વ્યવસ્થ રીતે ભણતર કરવું હોય તો જ વિદેશ જઈને ભણતર કરવું અનિવાર્ય છે.
મારા મતે કરિયરમાં સૌથી મોટી ભૂલો એ છે કે બીજાની નકલ કરવી માત્ર પૈસા પાછળ દો. પોતાની આવડત ન ઓળખવી, સમય બગાડવો અને મહેનત થી ડરવો તેજ
હા સારું, સાચી વાત છે, બોલો તમારું કોણ? શું કરો છો તમે?
હું તો હમણાં ઘરે જ છું. મારે એક હજુ પ્રશ્ન હતો, મોટિવેશન કેવી રીતે જાળવી રાખવી?
મોટિવેશન જાળવવા માટે પોતાનું કાર્ય સમયસર અને સરળ અને સ્પષ્ટ રીતે કરેવું જોઈએ અને બીજાને નઈ અન પોત પોતાના નીચેના પક્ષને નહીં પરંતુ પોતાના ઉપરના પક્ષ કઈ રીતે કાર્ય કરે છે. અને કઈ રીતના એ આગળ વધ્યો છે તે જોઈ એમાં ના સારા ગુણો લઈ મોટિવેશન પ્રાપ્ત કરવું જોઈએ.
સફળનું
મેં જોયું છે કે તેઓ સતત શીખતા રહે છે, મહેનત કરે છે, સમય ન મૂલ્ય સમજે છે. અને નિષ્ફળતા સામે હાર માનતા નથી.
હા સાચી વાત છે.
આજની યુવા પેઢી ને હું શોધેશ આપું તમારી ફે કીર્દી બીજાના દબાણથી નહીં તમારી આવડત અને રસ પ્રમાણે પસંદ કરે. રોજ કઈક નવું શીખું, સમય નો સદઉપયોગ કરો અને આ આત્મવિશ્વાસથી સફળતા એક દિવસમાં માટે તી નથી પરંતુ સતત પ્રયત્ન કરનારને જરૂર મળે છે.
સાચી વાત છે.
ચાલો ત્યારે મળીએ, તમે પણ ધ્યાન રાખજો.
હા ને તમે પણ પોતાના ખાવાનું બનાવવાની સ્કિલને અપડેટ કરજો.
હા, હસ, હસ, હસ.
હા હાસ્યાસ્પદ નહી જરાક ખાવાનું બનાવા